કેમ છો?
મજામાં. તમે?
હું બી મજામાં.
હમ કેવું ચાલે છે ભણવાનું?
બધું સારું ચાલે. તમારી એક્ઝામ કેવી ગઈ?
એક્ઝામ હવે સારી ગઈ છે. લખ્યું તો છે હવે જોઈએ કેટલા માર્ક્સ આવે.
અજી રિઝલ્ટ નથી આવ્યું કે તમારું?
હા બરાબર અમારું રિઝ્ટ નથી આવી હજુ સુધી.
હમ્મ
તમારું રિઝલ્ટ?
મારું રિઝલ્ટ આવી ગયું છે.
હમ્મ. કેટલા આવ્યા તમારા એસજીપી એ?
મારા આઠ પોઈન્ટ તે પચપન આયવા.
હમ સા. મારે તો હજુ રિઝલ્ટ જ નથી આવ્યું હજુ એટલે એમ ફોર્મ નેવું ફિલઅપ કરાવી દીધું છે. ભરાઈ દીધું છે ફી બી ભરી દીધી છે. સબ્જેક્ટ સિલેક્શન પણ થઈ ગયું પણ હવે ખાલી કોલેજ ક્યાંથી સ્ટાર્ટ થશે ખબર નઈ અને રિસર્ટ બી ડિક્લેર નથી થયું યુનિવર્સિટીનું.
તમે કયા કયા સબ્જેક્ટ લીધા તો પછી?
મેં મેજરમાં અકાઉન્ટ્સ લીધું, એમબીસીમાં સ્ટેટ લીધું, એસએસસીમાં બેન્કિંગ ને બીજું બધું તો કોમન સબ્જેક્ટ આવે ઇંગ્લિશ એ પ્રમાણે લીધું. મારે અકાઉન્ટસ હમ્મ. એકાઉન્ટસ મારે ત્રણ જોય હતા બટ એ લોકો બે જ આપે એમ.
અચ્છા.
હમ એટલે એક અકાઉન્ટની સબ્જેક્ટ સ્ટેટ લેવા પડ્યું. પણ ચાલે સ્ટેટની પણ વેલ્યુ છે એટલે.
એમ માર્ક્સ કવર થઈ જાય તમારા હાઈએસ્ટ આવી જશે
સ્કોરિંગ સારું થાય
એજ
હ તમે કયા સબ્જેક્ટ હતા એસ વાય.
મારા તે ટેક્સસન હતું અકાઉન્ટસ હતું અને.
હમ તમારે ત્રણે ત્રણ હતા.
હા એટલે એમ માર્ક સારા કવર થઇ ગયેલા.
હમ અમારા વખતે સબ્જેક્ટ સિલેક્શનમાં એવું નહી હતું કે બે જ અકાઉન્ટ લેવાના પછી. અમારા વખતે તો સબજેક્ટ સિલેક્શનમાં એવું રાખે. ેલું છે કે તમે કોસ્ટ કોર્પોરેટ અથવા કો ટેક્સેશન રાખી શકો બેક અકાઉન્ટ તો તમારું છૂટી જ જશે એમ
થિયરી માં વાર લાગે ને વાંચતા ને સમજતા એટલે અકાઉન્ટઠારું પડે આપણાથી માર્ક્સ કવર થઈ જાય.
સ્ટેટમાં કવર તો થઈ જાય બટ આપણું કોમર્સ નું મેઈન તો અકાઉન્ટ કહેવાય ને એટલે‌
એસ તો છે.
કેવું ચાલે છે બીજું તમારે.
બીજું બધું મસ્ત છે તમારું.
સારું સાલું છે ઘરે બધાની તબિયત સારી છે.
હા સારા છે બધા તમારા ત્યાં
અમારે ત્યાં પણ સારું છે.
બીજું શું કરો છો.
શું નહી તમે ગયા ખસે ફરવા વેકેશનમાં
હું તો ક ફરવા નહી ગઈ અત્યારે તો કોમ્પ્યુટર ક્લાસ આવી છે અમે‌.
હમ તમારો કેટલો ટાઈમ હોય કોમ્પ્યુટર નો.
મારતે દસ થી બે હોય.
િહ અને ટેલિ અમે પણ કશે ફરવાના. ગયા ખાલી ડુંગર ગયા હતા અને તિખથલ બસ બીચે કસે નહી.
હું પણ તિથર ગઈ હતી.
હમ ત્યા શાંતિ મળે એટલે દરિયા કિનારે. મારી બર્થ ડે પણ હમણાં જ ગઈ હતી તમને બોલા હું ટઈ કર્યું હતું એટલે ફોન કોલ કર્યો હતો. તમે બિઝી હતા એટલે.
કેવી બડ ડે તમારી.
સારી હતી એમ
હ
તમે ક્યારે આવશો હવે આ બાજુ.
હમ પછી આવુ
બીજું બધું કેવું ચાલે.
ચાલતું છે હવે ટપલ સરી ના કોર્સ હું પણ કરું છું. હવે એન્ડિંગમાં જ છે પસ્ પછી એની એક્ઝામ લેવાશે હવે અમારી જુલાઈની સ્ટાર્ટિંગમાં.
કેવું ઘ આવે મેમ.
બહ જ સારું પણ આવે છે મેમ તમારે. કેવું ચાલે છે ટપલ સ એટે ના કોર્સ. માં તમને બધી આંટી આવડે છે.
ના એમ તો નથી આવડતી હજી પ્રેક્ટિસની જરૂર છે.
હમ તમારી સેકન્ડસ કેટલી આવી રેપિડ ટાઈપિંગમાં
મારી તો અત્યારે તો વીસ વીસ બાવીસ
મારે મારી પણ ચો વીસ અઠ્ઠાવીસ અઠ્ઠાવીસ તો થઈ જ નથી ચોવીસ જ ખૂબ પ્રેક્ટિસ સરવીસ્
એજ પ્રેક્ટિકલ ન બી બર્ડન છે ને એટલે નની થયું.
હમ હી અને લખીયે પછી જીએસટી બી સ્ટાર્ટ થયેલું છે તમને ખબર છે જીએસટી નું ફૂલ ફોર્મ
હમ ખબર છે ગુડ સર્વિસ ટેક્સ
ફુડસ એન્ડ સર્વિસેસ ટટેક્સ
હા હા
જિયેસ્તી ના બિકોમ્ પછી મેજ જોઈએ આપણે એમ કોી કરી શકીએ કઈ નકી નથી.
હમ તમારો ગોલ શું છે એમ આગળ
ગોલમાં તો એમ તો સીએ નું હતું બટ પછી મેં મારું ગુજરાતી મીડિયમ હતું ને એક થી બાર એટલે પછી મેં ઇંગ્લિશ મીડિયમ લઈ લીધું કે થોડીક પ્રેક્ટિસ થઈ જે પછી
હમ સારું છે અત્યારથી ચાલુ કહી દે તો બી સારું
હમ એટલે તમારું બોલ શું છે
મેં તો અત્યારે એમ એક્ઝામ્સની તૈયારી કરતી છે અવે
હઈ જીપીએસસી યુપીએસસી
હા એજ બધા ફિલ્ડમાં એમ તૈયારી કરતી છે એક્ઝામ આપતી જવા જે ક્લિયર થઈ જાય એ
હા બરાબર આપતી રવાની એઝામ ગવર્મેન્ટનીને
હા
આપણું નાસીબ્ અને પ્રે્ટસ
એજ એજ મહેનત તો બધી વસ્તુમાં છે જે કરીલે આપ
હમ હા એ તો છે જ વારી આપણે કોઈ બી ફિલ્ડમાં જાય એવું નહી મ કોમર્સ સાયન્સ આર્ટસ તોમાં મહેન ની જરૂરી મહેનત પ્લસ સ્કિલ્સ
હમ
તમે તમારી સ્કીલ સ્કલસ ડેવલપ કરવા માટે શું કરો છો હમણાં
મેં મારી સ્કીિલ ડેવલપ માટે હવારે વેલ્ ગુડ. ઠવાનું ટ્રાય કરતી છે પછી કઈ એમ કઈ એક્ટિવિટી. કરવાની ટ્રાય કરતીી મારું આખું દિવસ બ જ ફ લી જાય એમ બધા એક્ટિવિટી બહ ફોકસથી કરે. શકોું.
હા ઘ વા. હું પણ અમામાં મેડિટેશન કરી રહી હતી સવારે ઉઠીને.
હા કેવું લાગે.
મેડિટેશન કે શાંતિ મળે એટલે.
હમ.
હમ તમારે બી ટ્રાય કરવું જોઈ મેડિટેશન.
હું પણ થોડું થોડું ઘણું ટ્રાય કરતી છે અત્યારે. હ.
રોજ તો આપડા થી પોસિબલ નહી હોય કારણ કે આપણું બીઝી બધું હેક્ટિક હોય એટલે આપડું. થ કું.
એજ મે તો હાજ ઘરે છ વાગગે હ. મેં તો સાંજે ઘરે છ વાગે જામ એટલે પછી સવારે હું કરવાનું એ બી યા નહહી આવે.
મને બી મે ભી આજે સવારે કેવું થયું તમને કહ આજે સાનિવાર. તો અમે લોકો એટલે અમારા ઘરે એવું છે કે શનિવારે અમે પાનેરા પડીના મંદિર છે ને હનુમાન દાદાનું. ત્યા જઈએ સ. રા આરટીમાં તો મને મને બૂમ પાડીડી ઉ. ળવા પછી માર તો મને યાદ જ કે. શનિવાર છે તો પછી મારીથી ઉઠાય ન મેં પાછી કે મને કેમ ઉઠાડ્યા કરે પછી ક. ઘણી વાર તો આવવાની ને મંદિર ત્યારે મેં ઉભી થઈ.
થાય ક કાલે તમારી રજા હતી. ને એટલે તમને એવું લાગતું હશે કાલે સન્ડે હતું ને આજે મંડે છે એટલે.
હમ હા એટલે અમુક વાર આવું થઇ જ. માઇડ જ કામ ન આવે ઊંઘ જ આવ્યા કરરેે ખબર નહી કેમ.
એમી વરસાદ એટ.
હમણાં ન તો આમ તાપ. મને એવી કઈ ખબર નહી પડે કે કેવું ચાલતું છે ચોમાસું છે કે પછી ઉનાળું છે. સવારે વરસાદ પડે હા. સવાર વર્ષ. પડે બપોરે તાપ અને રાતે પાછી ઠંડ.
એજ તો છે.
દિવસ બી બહુ લાંબા થઈ ગયા એટલે કંટાળાજનક જેવા.
એજ હશું આપણું આખો દિવસ કોમ્પ્યુટર ક્લાસમાં જ નીકળી જાય.
હા હા ને ગરમીમાં જ આપણેે બધું ટ્રાવેલ કરીએ બસ થી રિક્ષાથી.
એમાં જો આપડે બધું ખાવાનું બી. ત્રણ વાગે થઈ જાય બપોર નું સવારે તો ખવાય જ નહી કઈ નાસ્તો કરીએ તેજ.
આપણે મેન્ટલી ફિટ તો નથી ને ફિઝિકલીી નથી.
સમ મેન્ટલીી ને ફિઝિકલી. લ બી નથી આપડે. બસ બહાર થી સારા દેખાતા છે બસ અંદર થી તો બધું એવું લાગે કે આપડે કઈ છે જ ન. સત્તર ની ઉંમર માં સિત્તેર જેવી ફિલિંગ આવતી છે મને તો.
એજ આ દુખે તે દુખે પછી દુખ્યા જ કરે.
હમ આપણી ઉમરમાં તો આપડા પેરેન્ટ્સ લોકો કેટલા સ્વસ્થ હતા.
હમ.
તેવું ચાલે તમારે ઘરે બધા સાર ને.
બધા સારા છે તમારા ઘરે.
રે ઘરે બી સારા છે બસ ખાસી સદી થાય ત કારણ કે તાપમાન ચેજ થાય એટલે ઉપર નીચે
મોસમ પ્રમાણે બધાને અત્યારે એવું જ
હમ્મ બધાને એજ પ્રોબ્લેમ થતી છે આવજો ક્યારે ઘરે
હા તમારું ઘણું સારું રિઝલ્ટ આવે મારી અપેક્ષા છે
હમ્મ સારું રિઝલ્ટ આવેજ તમે શું કહી રહ્યા છો હમણાં ઘરે
અત્યારે તો હું કઈ નથી કરી રહી કોમ્પ્યુટર ક્લાસ જમ પછી ટ્યુશન પછી ટ્યુશન થી ઘરે
તમે ક્યાં તમે કેટલા વિષયનું ટ્યુશન લીધું
મેં બે થી ત્રણ વિષય લીધું છે
ક્યાં કયા વિષય
મેથ રીઝનિંગ પછી ઇંગ્લિશ
તમારે એવું આવે એમ કોમમાં
એમ કોમ એક્સટર્નલ કરા મે અને બીજું એમ સાઈડ સાઈડ કઈ એમ કરતી રેવા એક્ઝામ નું એમ એટલે હાથે હાથે મારું ગોલ બી થતું રહે ને ડિગ્રી બી કમ્પ્લીટ થઈ જાય
હમ બરાબર ચાલો ત્યારે તમારી ટીક કેર સેયું સુન ગુડ બાય
બાય